જય શ્રી કૃષ્ણ માજા મ તમે કેમ છો.
બસ અમે પણ મજામાં છીએ.
હું શું વિચાર કરું છું કે આજે આપણે શું છે કે ક્લીનની લેન્સ ઉપર વાત કરવાની છે ઠીકે કે તમારું ક્લીનન્સ ક્લીન રહેશે તો તમારા ચમ્સ વધના નથી લગવાના તમનેને આ બધી વસ્તુ પર વાત કરવાની છે.
હમ્મ-હમ્મ.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
તો શું છે, કે અત્યારે તમે જોયું હોય. કે આપણા ગામમાં છે, અથવા તો આપડા શહેરમાં છે, કે લોકો જેમ તેમ પાણી દોરે છે, વૈજ્ઞાન તેમ લોકો કચરો નાખી દે છે, પછી એના કારણે શું છે, કે આપણા ગામમાં રોગચાળો ફાટે ભાઈ મચ્છરો બહુ વધી જાય અને એના કારણે ગામના બુજુર્ગ લોકો હોય અથવા તો નાના છોકરાઓ હોય તો એ લોકો બીમાર પડે છે. તેમને ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગો થાય છે, તો આ મારું તો એવું જ કેવું છે, કે આપણા ગ્રામમાં ગ્રામ પંચાયત હોય અથવા તો નગરપાલિકા હોય તો ત્યાં જઈને આપણે કમ્પ્લેન કરવી જોઈએ કે તમારા તમારા બનાયલી ગટર જે છે. તેમાં પાણી જ થી અને અમારા એરિયામાં પાણી ભરાઈ રહે છે, તો શું છે, કે તેનો જેવો નિકાલ થશે તેઓ તે એ લોકો સારી રીતે નિકાલ થશે અને લોકો બીમાર પડતા ઓછા થશે અને આપડા જીવન નું શુદ્ધિકરણ થશે સાચી વાત નહી
આ તો સાચી વાત છે, તમે જો તમે આપણે ઘરમે બી રહીએ છીએ આપણે જો તમે એટલી બધી માખી એટલી બધી મચ્છરો બધા આવે છે, કાંથી આવે છે, કે આપને ક્લિનનેસ ને કંઈને કઈ પ્રોબ્લેમ જ છે, તો આપણે શું કરીએ છીએણે ફિનાઇલ નાખીને કે ફિલાઇઝોલ નાખીને આપ પોતું કરવાનું હોય ત્યાં સુધી તમે નહીં કરો તમે કામ વલી તમારે ઘરે આવે છે આ બધી વસ્તુ સારી રીતે કચરો ન નીિકાલે આ સારું જેને કચરો નીકળશે આ કચરો સાઈડમાં મકીલી દે છે, કાના ઉપર શું થાય છે, ઘણા બધા મચ્છરો મચ્છરો આવે છે માખી આવે છે, પછી એમ તમારો છોક તમને પોતે તમને બહુ બીમારી લાગી જાય છે, પછી તમારી હેલ્થ પર અસર થાય છે, તો આ બધી વસ્તુ છે, કે ત્યાં એ ખાવાની વસ્તુ હોય તમે હંમેશા ઢાંકીને તમારે રાખવાની હોય છં તમે એને ગાળીને મોકો તમે જો માખી મચ્ા એમ ઉઊડતો હોય કંઈ બી ખાવાતુ ખાવાની વસ્તુ તમારે ઉકળેલી પડી હોય આના પર બેસી જાય પછી આ ખાવાનું તમે પોતે ખાવ તો આ તમારી બોડીને હાર્મ થવાના છે, તમે કંઈ ના કઈ બીમારી લાગવાની છે, જેતે ટાઈફોાઈડ છે, મલેરિયા બધી રીતે થવાનું છે.
હમ તમારી વાત એકદમ સાચી છે, તો હવે તમે જાણી્યું હશે કે જે લોકો ગામમાં રહેતા હોય અને જે લોકો શહેરમાં રહેતા હોય એ બે જણા બે લોકો વચ્ચે બહુ તફાવત જોવા મળે છે, કે શું છે, કે ગામ ગામડાના લોકો કેવા હોય છે, અનેને શહેરના લોકો કેવા હોય છે પછી કે ગામડામાં રોડ રસ્તાની પરિસ્થિતિ કેવી હોય છે, અને શહેરમાં રોડ રસ્તાની પરિસ્થિતિ કેવી હોય છે ગામડામાં શું છે, કે ચાલો એ ગ્રામ પંચાયત દ્વારા લોકો જે છે, ગટરનું પાણીનોો નિકાલ નથી કરી શકતા અને તેના કારણે કોઈ આપણા સંબંધીમાં અથવા તો કોઈ આપડા પરિવાર માંથી બીમાર પડે છે, તો તમે તમને યાદ હોય કે ગામમાં એટલું મોટું દવા ના હોય કે એ વ્યક્તિની સારવાર થઈ શકે તો તે વ્યક્તિની સારવાર કરવા માટે પણ શું છે કે આપણે તેને બીજા શહેરમાં લઈ જવું પડે છે હવે દેખો તમે એવું પણ જાણ્યું હશે કે સરકારી હોસ્પિટલ અને પ્રાાઈવેટ હોસ્પિટલ કે સરકારી હોસ્પિટલમાં કેવું છે, કે ત્રણસો થી ચારસો રૂપિયામાં તમને સારી દવાઓ મળી જાય છે, અને તમારી સારી રીતે સારવાર પણ થઈ જાય છે, પરંતુ તેવું જ આપણે બીજી બાજુ પ્રાઈવેટ હોસ્પિટલમાં જોઈએ કે પ્રાાઈવેટ હોસ્પિટલમાં કેવું હોય છે, કે બસો રૂપિયા અથવા ત્રણસો રૂપિયાનો તો ખાલી તેનો કેસ કઢાવવાનો હોય છે, પછી તેની ઉપર તમને પંદરસો થી બે હજાર રૂપિયાની એક કાગળ પર તમારે દવા લખી આપે અથવા કોઈ પણ પ્રકારનો કોઈ પાટો બંધાવાનો હોય અથવા ખરીદવાનો હોય એ લખી આપે એટલે પ્રાાઈવેટ હોસ્પિટલમાં શું છે, કે તમે નાનામાં નાની સામાન્ય પણ બીમારી હોય ને તે છતાં પણ તમારો બે હજાર રૂપિયાનો ખર્ચો આરામ થી થઈ જાય છે શું કેવું સાચી વાત ને
તો આ એ સાચી વાત છે, તમે જો તમારે એમાં જ જો કે તમે જે સરકારી હસ્પતાાલ ન નામ એને મે એને આખી રીતે સાફ કરવા સફાઈ તો પહેલા પહેલા ટાઈમ ઉપર જે બધ તમે જોતા હોય, તો એટલી બધી સફાઈ નથીતી ત્યારે તો કોઈ ધ્યાન નથી, આપત અત્યારે શું થાય છે, જ્યાં ગવર્મેન્ટ હોસ્ પ્રઇવેટ હવે સફાઈ ક મુખ્ય ધ્યાને દે છે, બધા લોકો કેમ કે એમનાથી બારે બીમારી થાય છે, જે લોકો પહેલાથી બીમાર છે એમને બહજી આજી બીમાર થઈ જાય, પછી એમને બહ તત આવવાની જ છે, આ માટે સરકારને બી આ બધી ચીજે ધાકી દીધી છે, કે તમારે પોતે એમની ગવર્મેન્ટ જોબ આપે છે, તો એમને બધી રીતે સ કે છે કે તમે આ હોસ્પિટલ છે, ગવર્મેન્ટ હોય પ્રાઇવેટ તમે સફાઈ તો રાખવાની છે, ત્યારે તમે જો ત્યારે આપને કઈ બી જઈએ છીએ આપણે જે સબ પહેલા આપણે સફાઈ જોઈએ છે, કે ત્યાં સફાઈ છે આજે આપણે મોલ જઈએ છીએ, અને શોપ તમે જોઈએ છે, ને કે ત્યાં સફાઈ છે, ત્યાં ગંદુ દીખે તો આપને પોતાની ઈચ્છા નથી થતી તો એ મ જ તમારે ઘરમાં જ એવું ચાલે છે કે તમે જ્યાં સુધી ઘરને તમે સાફ સફાઈ ન રાખો તમારી ઈચ્છા એમ જ ન થાય, કે તમે ત્યાં બેસો તમારી કિચન કિચન જે એવી એ એવી જગ્યા છે, તમારે સફાઈ રાખવીું જોઈએ, કે જે બી વધારે તમે જો બનાવો છો છોકરાઓ માટે જે બી કરો છો, પોતાના માટે બી જે કરો છો તમારી સફાઈ ન રાખો પછી આ તરે હાર્મ થવાની છે પછી એમ જ ત્યાં જે સ્કૂલ બધા છોકરાઓ જાય છે, કોલેજમાં જાય છે આ બધી જ વસ્તુ એમ જ થ હોય છે, કે પહેલા તો બહ ગંદુ હોતો તોધ ગંદુ હોતું તો સફાઈ એટલી બધી નથી થતી પણ આજે જમાનામાં શું થાય છે, કે બધા લોકો બહ સફાઈ પર બહુ ધ્યાન રાખે કે જે બી નવ એડમિશન આવે એ તમારે સ્કૂલ જોઈને આવે છે, તમારા સ્કૂલ કેટલો સાફ સુથરો છે, તમે હાજીન નું કેટલું ધ્યાન રાખો છો તમે ત્યાં પ્રોપર મચ્છર તમે ઓલઉટ ચલાવો છો તમે મચ્છર આવતા તો નથી અત્યારે મચ્છર છે, મારા છોકરાઓને સારી રીતે રાખશે નથી, રા આ બધી વસ્તુ પોતાના મા બાપ જોઈએ છે.
હમ સાચી વાત છે, તમારી તો હવે મારી જોડે પણ એક એવો જ કિસ્સો બનેલો કે દેખો મેં અત્યારે ગામડામાં રહું છું, અને શું છે કે મારા મામાનું ઘર જે છે, તે ગામડા થી દૂર પચાસ કિલોમીટર જેવું તો હવે મેં એકવાર એમના ઘરે ગયો હતો તો શું છે, કે સવારના ટાઈમમાં આઠ વાગે અથવા નવ વાગે શું છે, કે એક કચરાની ગાડી આવે કે તમારે જો કચરો જ્યાં ત્યાં ના નાખવો અને સાફ સુથરું રાખ વું હોય તો તમે કચરાનો યોગ્ય જગ્યા પર નિકાલ કરો, અથવા તો અમે તમારા માટે શહેરમાં કેવું હોય, કે કચરાની ગાડી મુકાયેલી હોય, તો એ ગાડીમાં કચરો નાખો પરંતુ તમે ગામડામાં જોવું હોય, કે અત્યારે ગામડામાં એવી ગાડીઓ જોવા નથી મળતી, અને એટલે જ ગામડામાં શું છે, કે ગામનું કોઈ તલાવ હોય અથવા ગામનું કોઈ કૂવો હોય અથવા તો મોટો ખાડા જેવું હોય, તો ત્યાં શું છે કે લોકો પોતાના ઘરનો કચરો નાખી જાય છે, અને એ જગ્યા પર મચ્છર ડેન્ગ્યુ મલેરિયા એવા રોગો થાય તો મેં તો એવું કઉ છું કે જેમ સરકાર સિટીમાં એવી ટ્રક ચલાવે અથવા તો કચરાની ગાડી ચલાવે છે, તો તેવું જ તેમને ગામડા માં પણ ચાલુ કરવું જોઈએ, સાચી વાત ને?
સાચકી વાત છે. પણ એવું છે, કે તમે જ્યાં ગામડામાં રહો પ જ શહેરમાં તમે રહો પણ રહેવા વાળા તો માણસ તો ઘણા બધા ત્યાં બી હોય છે, ત્યાં બી હોય છે પછી ગામડામાં તમારે પોતે તમે જો શુદ્ધ વસ્તુ મળે છે, આ તો છે તમે ખાવાની વસ્તુ બધી રીતે સ્વચ્છ મળે છે, પણ એમને સાથે શવાસ સા સફાઈ નું ધ્યાન નથી, રાખતા પણ તો તો બઉ સારી વાત ન હોય હવે તમે જો ઘ ગલી ગલી મોર્નિંગમાં તમે જો કચરા અભિયાન આવે છે, કવચ્છ અભિયાન આવે છે, ત તમારે કચરા નાખવાનું હોય છે, તો અમે શું કરીએ છીએ, કે આપણે ગીલું કચરો એક પોલલીથીનમાં નાખી છીએ સૂકો કચરો એ પણ નાખી. કે જે ગેલું કપડું જો ગેલો કચરો હોય છે, તમે ત્યાં નાખી દો પછી એમને ભાસ આવશે પછી મિક્સ કહી દઉ તમે તો ત્યાં મેલ આવશે તમે્યાં પોતેયા મચ્છર બેઠશે બધું થશે, તો તમે ડેલી ડેલી તમે એને બહાર નાખીો અને ગીલો કચરો મે તમારા ખાવાની વસ્તુ કઈ બચેલી હોય તો તમે કોઈને આપી તમે કોઈને આપી શકો છો, તમે કોઈને દેઈ શકો છો, આ બધી વસ્તુ થાય છે, ને ત્યાં સુધી તમે એમનું ધ્યાન નહીં, રાખો ત્યાં સુધી તમને પરેશાન પરેશાની આવવાની છે.
હમ સાચી વાત છે કે દેખો હવે આ બધી સુવિધા સાંભળીને તો શું છે કે ગામના બધા લોકો એ છે ને મળીને બધા બધાએ ગ્રામ પંચાયતમાં કમ્પ્લેન કરવા જવું પડે કે દેખો ભાઈ ગામનો આ એક એરિયો એવો છે, કે જેમાં ચોમાસા દરમિયાન અથવા કોઈ વ્યક્તિ પાણી ઢોળે પાણી છાંટે તો શું છે, કે પાણી ભરાઈ જાય છે એ પાણી પછી નથી જમીનમાં જતું કે નથી, ત્યાં ગટર ન ની તો શ છે કે તમે ત્યાં એક ગટર બનાવો તો શું છે, કે પાણી નો યોગ્ય રીતે નિકાલ થઈ શકે હવે તમે જેમ કીધું એમ કે પાણી એકને એક જગ્યાએ ભરાઈ રે તો રોડ પણ ખરાબ થઈ શકે છે, પ્લસ તો શું છે કે જુ બાજુ ન જે ઘર હોય કે કોઈ પણ બંગલો હોય, તો એમાં મચ્છર પણ આવીઈ શકે છે, હવે મચ્છર છે તે પ્રમાણમાં તો પણ ડેન્ગ્યુ મલેરિયા ન પણ પ્રોબ્લેમ રહે છે, એટલા માટે શું છે કે મેં તો ગ્રામ પંચાયત હોય અથવા નગરપાલિકા હોય, બધાને એવું જ કેવા માંગુ છું કે જેવી સુવિધાઓ તમે કચરાના નિકાલ માટે શહેરમાં રાખો છો, સેમ એવી જ સુવિધા હવે ગામડામાં પણ હોવી જોઈએ, સાચી વાતને
આ તો તમારી સાચી વાત છે, એ બધી એ બધી વસ્તુ તમે જો તમે જ્યાં રહેતા હોય ત્યાં બહારનુંી એટમોસફિયર એવો જ હોય છે, કે હ્યાં શું તમે આસપાસ માજો એટલી બધી નાલો બનવ હોય છે, નાળય બની હોય છે તમારી સડક બની હોય છે, કાફી કાફીને શું છે કે કોઈ કોઈ પ્લાસ્ટર કરાવી નાખ્યું છે કે તમે જો ઉગળેલી નાળીઓ હોય છે, એમાં મચ્છર ઘણા બધા હોય છે તમને બી ખબર છે, તમે જ્યાં સુધી છોકરાઓ બહાર ઉભા હોય તમે ઉભા હોય, તો આ મચ્છર તમારો પગ ઉપર બેઠસે છે, આ બધું કરે જ છે પછી અમે શું કે છે જ્યાં સુ ગંદુ હોય તો આના ઢકેલું હોવા જોઈએ આ બહુ સારી વાત છે, એ ઉઘળેલું હોય ત્યાં ગંદગી થવાની છે, યા તો તમારે ડેલી પ્રમાણે તમે કોઈ આવશે આને સાફ કરવાના હોય તમારે કઈ સફાઈ વાળ આવશે સાફ તો કઈ વાંધો નથી, આવતું તો આ માટે છે કે સફાઈ અભિયાન ચલાવવાનું કરવાનું છે આ બહુ સારું છે, કે આ કરવું જોઈએ બધાએ આસ કું છું પછી શું છે, તમે જો તમે કઈ જાઓ ત્યાં સુધી તમે કઈ ખાવાનું લઈને જશો પછી આ તમારે ખાઈને તમારે આ સોચી વિચારીને બેઠવાનું હો કે ત્યાં સુધી અમે ઉઘેડું મૂકીએ છીએ અમે ખાઈએ છીએ, પણ કાં ખ ખાઈએ છીએ કે જગ્યા પર તમે પોતે ખાવ છો આ જગ્યાએ તમારે સારી રીતે સ્વચ્છ હોવી જોઈએ, ત્યારે તમારું ખાવાનું તમને સારીી તમારા અંદર ડાયજેસ્ટ થાય ત્યાં સુધી આનાર જમ્પસ હો પછી, તમને આ બીમાર કરી દે છે,
હમ તમારી વાત એકદમ સાચી છે, તો સારું આપડે હવે પછી વાત કરીશું.
ઠીક છે, જય શ્રી કૃષ્ણ